હલો. કેમ છો.
અવાજ.
હા હા એકદમ સંભળાય છે કેમ છો તમે
એ.
શું ચાલે છે આજે કેમ.
હા.
હમ હા હા વરસાદ
દિવસ મેં કીધું શું થયું કઈ નઈ બહુ દિવસ હા એટલે મેં કીધું ચ
હમ હમ હ
બહ દિવન વરસાદ હોય તો પછી નેટવર્કનો કઈ પ્રોબ્લેમ હોય કઈને કઈ પ્રોબ્લેમ હોય તો ફોન ચાલુ છે બરાબર તો મેં કીધું શું ચાલો આ બથી કર્યા તો જરા યાદ કરી લઈએ બધાને શું ચાલે છે શું નહી એટલે
સાચી વાન સાચી વા બસ આ બસ જો વરસાદમાં ક્યારેક ક્યારેક નેટવર્ક ના હોય ને તો પણ આમ કંટાળો આવે તો હું એ જ વિચાર કરતી હતી કે આપડણે તો મતલબ આમ કેવું શેર મરાઈએ છીએ એટલે નેટવર્ક ના બહુ ઈસ્યુ ના હોય ક્યારેક જ આવી રીતે વરસાદ વાળું વાતાવરણ હોય તો જ હોય પણ મને આજ એજ વિચાર આવતો હતો કે જે લોકો ગામડામાં રહેતા હશે કે જ્યાં નેટવર્કના વધારે ઇસ્યુ હશે- તો એ લોકો કઈ રીતે મેનેજ કરતા હશે એ એટલે આપડા તો કેવું હવે ટેકનોલોજી વગર જીવન વિચારવું પણ એમ અશક્ય જેવું લાગે છે. સાચી વાત ને
હા હા એકદમ બરાબર છે આ ખાવાનું પીવરનેટ એ હવે બહુ જ જરૂર એક દિવસ જો ફોન નહીં હોય એક દિવસ જો હોય તો આપણને લાગે અરે બાપે આપડણ એવી રીતે તકલીફ થાય છે આપણને પણ એ આપડે જોઈએ તો લોકો એટલા વધધા ટેકનોલોજી પરર ક્યાં તો બ એ લોકો શું પણ જેવા ચાલતા હતા આપડા અને શાંતિથી થી એલો પણ આપડણે કીધું એમ બધાનું બધું છે ફાયદા પણ હોય છે બધું હોય જ્યાં આપડે રહીએ છી ત્યાં પ્રમાણે આપડણે હવે ટેવાઈ ગયા. એ છે બધા ઓપ્શન્સ આપણી પાસે બહુ છે. છે નુકસાન પણ ઘણા હા છે જઈએ તો આપણને બે ત્રણ દિવસ સારું લાગે અરે આપડે નહી આપણને બહ બધી શહેર માં મળી જ જાય છે આવી રીતે કે આ તો ભાઈ છે. આના વ રહેવું પોસિબલ જ નથી. તો બધા એવા પણ બેસિક ને નથી પોસિબલ નથી હોતી ઇન્ટરનેટ ન કોઈ વાર નેટ હોય છે નથી તું પ ક્યાં તો પછી આવી કોઈ કઈ પણ જાય છે પણ બધી સારી બાજુ એટલે મને ને તે પ્રમાણે ત્યાં ત્યાં ના ના સા એ કરવાની અંગીકાર કરવાની ગામડે જવું થોડા દિવ દિવસ એટલે બેલેન્સ માં રહા આપડે લ એની સારી વસ્તુ આપણને એક્સપિરિયન્સ કરવાનો મળે
એકદમ બરાબર વાત છે અમે લોકો છે ને જયારે પણ વેકેશન પડે ને એના થોડા દિવસ પેલા નક્કી કરીએ કે ગામડે જવાનું છે બા દાદા પાસે તો છોકરાઓ એટલા ખુશ થઈ જાય કે ના મતલબ ત્યાં જઈને ત્યાંની જે લાઈફ છે ને એ લોકોને જીવવાની મજા આવે વેકેશનને કઈક અલગ મળે અલગ ચેન્જ મળે તો પછી અ લોકો ત્યારે જ્યાં પણ જયારે પણ ત્યાં જવાનું નક્કી કરે ને ત્યારે એ લોકો બહુ જ એકદમ આતુર હોય જવા માટે ત્યાં જઈને બા દાદા ને મળે ચાર પાંચ દિવસ તો બહુ સરસ રીતે ર રહે પણ પછી એ લોકોને છે ને કંટાળો આવવા લાગે એટલે ત્યાં મેઈન પ્રોબ્લેમ એ લોકોને શું થાય એક તો ખાવા પીવાનો થાય એને સૌથી વધારે મજા આવે બાદા ને મળવાની અને એમના જોડે ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવે પણ પછી છે ને એ લોકો કંટાળી જાય કેમ કે એને ચાર પાંચ દિવસ થાય ને એટલે ત્યાં તો કેવું પેલું અમારે રોટલો ને અ ડુંગળી ટમેટાનું ફલાદ ને અડદ ની દાળ આવું બધું મેન વધારે હોય બા દાદા ને ફાવે એ રીતે અને ગામડામાં અમે ઓપ્શન છે ને બહુ ઓછા હોય કે લોકોને બર્ગર ખાવી છે કેવું કઈ ખાવું છે તો અમારું ગામડું છે ને એકદમ નાનું છે તો ત્યાં આમ છે ને જલ્દી થઈને બધી વસ્તુ ના મળે એમ પાઉ કે બ્રેડ કે જોતું હોય ને તો બી હું છે ને મારા છોકરાઓને મેંદાનું નહીં આપતી તો ઘઉંનું તો ત્યાં ઓપ્શન અવેલેબલ જ ના હોય એટલે એટલા દિવસ છોકરાઓને એમ થાય કે અમે કઈ મંચુરિયન ને અ દાબેલી બર્ગર એવું કઈ ખાધું જ નથી એવું લાગે એમ ત્યાં તો શું વધીને ગાંઠિયાને એવું બધું મળતું હોય ગામડામાં બજું કઈ મળે નહી હવે એ આજના છોકરાઓને ભાવે નહી એટલે સૌથી પેલો મેઈન ઇસ્યુ મારા છોકરાઓ ગામડે જાય ને તો એમને ખાવા પીવાનો થાય સ્ટાર્ટિંગમાં તો એ લોકો મજા આવે એ લોકોને રોટલો ને એવું પણ. એ લોકો ખાય પણ ચાર પાંચ દિવસ થાય ને એટલે પછી એ લોકો કંટાળી જાય. અને પછી બીજું મેન. પ્રોબ્લેમ એ લોકોને થાય માખીનો મચ્છરનોો એ બધો પણ ત્યાં બહુ જ ત્રાસ હોય. એટલે સૌથી વધારે તો એ લોકોને પ્રોબ્લેમ એ થાય કે બહાર રમવા જવું હોય રમવા જાય પણ ખરા. પણ માખી મચ્છર એટલા હોય ને કે એ લોકો કંટાળી જાય એમ. અને પછી જયારે મતલબ એવું થાય ને. કે ના હવે જવું છે ત્યારે લોકો અહીં પણ આવી જાય અને જેવા અમે લોકો. અહીયા આવી અને સ્કૂલ નું ને બધું કામ ચાલુ થઈ જાય ત્યારે પછી એ લોકોને પાછું ગામડું યાદ આવે. કે ત્યાં કેટલી શાંતિની લાઈફ હતી કે અહિયાં તો સમય ક્યાં જતો રહે છે ને. એ ખબર જ નથી પડતી આખો દિવસ સ્કૂલે જાય હોમવર્ક. કરે અને ફ્રેન્ડ સાથે રમવાનો ક્યારેક ટાઈમ મળે વધારે હોમવર્ક હોય કે એક્ઝામ હોય તો ટાઈમ પણ ના મળે. આવું થાય એમની જોડે એટલે આમ એક રીતે જોઈએને. તો જય પણ જીવનમાં એવું લાગે ને કે હવે બ્રેક જોયઈએ છે. શાંતિ જોઈએ ત્યારે ગામડે જવું જ જોઈએ. બરાબર.
હમણાંનું ઘર છે હજુ કે. હા ત્યાં લોકો તો બઉુ લક્કી છે એવું મને લાગે. લાગે છે કેમ ઉઠે ત્યારથી સુઈ. ત્યાં સુધી જોઈએેએ આપણે કાઈ ને ક કઈ ને. ક ચાલુ ને બંનેને શાંતિ મળતી જ નથી. છોકરા હોય કે્યા મોટા. હોય બધા બીઝીજ છે પોતપોતા. રાત્રે શાંતિ થી સુઈ નથી શક. છે ખાલી આમને રોડ ની. રોડ ની બ વધારે તકલીફ આપ્યા કરે. ચછા અમારા પણ છે સગાવાલા. ગામ મારા મામા છે તો અમે વ. બસ માં એક પંદર દિવસ સરસ મજા રહીને સાાંદા લોકો નું જીવન કેટલુ સુંદર છે એટલી શાંતિ છે, એમ પણ ત્યાં પણ પ્રોબ્લેમ તો બધે જ છે. છે ખામ છે આપણને તમે કીધું એમ આપડા ઈ આાલ કઈ ઓર્ડર ઓનલાઈન કરી દી કીધું ઝટકેપટ થઈ ગયું બધુ બટ આધું અને સિમ્પલ છે, લોકોનુ જેવું હોય રમવાનું રહેેવાનુ બધું જને જે બધી ટેવ પડી ગઈ છે, આટલે આટલા વર્ષે ઓર્ડર કરી દીધું અને બધું આવી ગયું દસ સ પંદરી આ ફેસિલિટી નથી એટલે આપ પણને એ સારું લાગે કે ચાલો ભાઈ શાં મ નથી આપડે કઈ કરવાના કરવી તો આપડે શાંતિ બેસી કરી શકે છે, પણ થોડાિવ દિવસ રાાય નો પણ કદાચ કંટાળ આવે છે, કે હવે કરવું તો શું કરવું એવા વા બધા પ્ર લાગે નહી ચાલો ભાઈ આપડ આપણું ઘર સારું એવું મને લાગે છે. એટલે અહંયા આમાં ચાલુ થઈ જાય, હવે આપડે. આટલા વર્ષ એ છે, શેરમાં તો આપણને કીરને મનને બંને અને ટે થોડા દિવસ બ્રેક લેવાન આરામ ત્રણ દિવસ આરામ કરી લઈએ તે અહીં આવીને કેમ કે બધ દય વિમશે શશેરોમાવરના પછને કદાચ લાગતું હશે કે શહેરોમાં એટલું બધું સારુ છે, જીવન ચાલુ છે. લોકોને વસ્તુઓ મળી જાય છે, તરત હવે આપડે જ્યાં રહીએ છેએ. એને આપડે જોઈએ જે સારું છે, બને જગ્યા ના રહેતા હોય, કોઈ સગા પણ રહેેતા હોય, તો થોડા દિવસ જે નક્કી જવું જ જોઈએ ટાઈમ એ પ્રમાણે આપડે તો રહીએે તો પછી. આપણને જગ્યાઓના આપણને ફાયદા અરે ડ્રાઈફ્ટમા એવું એવાર વર્ષે અમે તો અઠ આ ઓછામાં આવશે એટલું તો મે ગામ. જઈએ જ આવી શકે જવાનું એ એટલે જવાનુ ફ્રેશ લાગી જાય બધા આપડે સારા ત્યાં ના પણ માણસો ને સારી લાગે કેલું છે આપણા શહેરોમાં જ ઓછી થ પણ ત્યાં માણસો ને બહુ કોઈ આ લોકો ન દેખાય જ છે. ના છે કોને માટેને શું નહી કરી એ લોકો એટલે એ બધું સારું લાગ આગે જોઈ મળતું હવે ઓછું થતું જાય છે એવું બધુ બ તને બતાવવું હોય એ લોકોને પણ એક્સપરીએન્સ કરવા જવું જરૂરી છે. હને
હા તમારી વાત એકદમ સાચી છે. અહિયાં જયારે પણ હોઈએ ને ત્યારે કેવું થાય કે સોસાયટીમાં કઈ ગણેશ ઉત્સવ આવ્યો કે નવરાત્રી આવી કે એવું કઈ હોય ને ત્યારે બધા એકબીજા સાથે મળે. અને ગામડામાં તો કેવું હજુ પણ જઈએ. ને તો બધા ત્યાં સાંજના ટાઈમે ભેગા બેસી ભેગા બેસી સે વાતો કરે. અને એમાં છે ને ઘણું ઘણું એમ થાય કે જાણવાનું પણ મળે જેમ કે ઘણી વખત એવું થાય કે અમુક બીમારી વખતે છે ને દેશી ઓસળિયાઓ આપણા જે કઈ બી બાદાદાઓને બધાને વધારે ખબર હોય તો આડોસ પડોશ ના બધા એક સાથે બેસે ને તો એ લોકો મતલબ કે આવી વસ્તુ થાય ને ત્યારે આ લેવાય એનાથી ફરક પડે. તો પણને એવી અમુક વસ્તુ જાણવા પણ મળે એમ એટલે ક્યારેક એવું થાય કે એ વાતાવરણ પણ જરૂરી છે. અને ત્યાં કેવું છે કે કોઈ પણ મહેમાન ઘરે આવે ને તો પૂછવા માટે આવ્યું હોય ને કોઈ એડ્રેસ કે કોઈનું તો પણ એ લોકો લોકોને ચા પાણી વગર જવા ના દે એટલે ત્યાં કેવું માણસો પાસે ટાઈમ છે. અને એકબીજા માટે લોકો એટલા માટે થઈને માણસ એ હજુ બતાવી શકે છે. અહિયાં પણ લોકોને લાગણી છે પણ કેવું કે પોતાની પાસે જેટલો ટાઈમ નથી કે બીજાને આગ્રપૂર્વક પોતાના ઘરે બોલાવે અને મને તો સૌથી વધારે એ ગમે કે અહિયાં હું મેટ્રો સિટીમાં રહું એટલે મારું તો કેવું એકદમ ઘર પાછું રોડથી નજીક છે. એટલે એટલું બધું પ્રદુષણ આમ સાંજ પડે ને તો એવું લાગે કે કાળા કાળા વાદળા ચોમાસા સિવાય પણ દેખાય તમને લિટરલી કાળું કાળું દેખાય સ્કાય. તો મને એવું લાગે કે આમ આકાશ આખું પ્રદૂષણ થી ભરેલું છે. એટલે કદાચ ગેલેરી માં ઊભા રહીએ ને તો પણ આપણને એવું થાય કે શુદ્ધ હવા નથી મળતી. એટલે મને સૌથી વધારે તો ગામડે જાાવ ને એટલે હું મારી સવારની ચા લઈ અને અગાસી પર જતી રહું. અને ત્યાં અમારે છે ને એક મોટું બીલીનું ઝાડ છે ફળિયામાં તો એ બહુ જ મોટું થઈ ગયું છે એટલે અગાસી સુધી એનો છાંયો આવે તો ત્યાં બેસી અને આરામથી હું મારી ચા પીવ અને સાંજના ટાઈમે પણ જેવો છાયો થાય ને એટલે હું તરત જ પાછી અગાસી ઉપર જતી રહું અને જે કઈ બી આજુબાજુના ખેતરો છે. અ અને જે કઈ બી ઝાડવાઓને બધું છે ને એ મને જોવું ત્યાં બહુ જ ગમે. એમ થાય કે એના જેટલી હવાઓ હોય છેને એક સાથે ભેગી કરી શકાતી હોય ને તો આપણે એનો સંગ્રહ કરી લઈએ એવું આપણને આમ મહેસૂસ થાય. કેટલી શુદ્ધ હોવા ત્યાં હોય એટલે મને સૌથી વધારે તો એ ત્યાંની શુદ્ધ હવા ગમે. અને મને આમ કેવું કે હા હા એકદમ સાચી વાત અને ત્યાંનું મને છે ને ખાવાનું પણ મન વધારે ગમે એમ છોકરાઓને ફાસ્ટફૂડ ને એ બધું ના મળે.
એક
હમ્મ હમ્મ એટલે આપણે કેવું અહંયા ફાસ્ટ ફૂડ છોકરાઓને ના મળે એટલે એમને ત્યાં ના ગમે. હમ હા સાવ એકદમ સાચી વાત છે. હમ્મ હમ્મ
દિવસ જઈને બધી મજા કરવી આવીને એવું બેલેન્સ કરો.
હા હા એ બરાબર છે છોકરાઓને બંને લાઈફની ખબર પડવી જોઈએ.
હા હા પાક્કું પાક્કું તમે પણ મોકલજો, ચલો આવજો.
નક્કી નક્કી હા.